હેલો જય શ્રી કૃષ્ણ હા હા જય શ્રી કૃષ્ણ હા મને સંભળાવ દે છે તમને સંભળાય છે
હા સમભળાય છે હું મજામાં છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં છું બાકી શું ચાલી રહ્યા છે
બસ કઈ નહી જો ને હવે વેકેશન પતી ગયા છે તો ફરીથી હવે બાળકોના ભણતર માટે આપણને પણ જેવી રીતે બાળકો તૈયાર થાય છે એવી રીતે આપણને પણ એમને અ ભણવામાં આપણને પણ મહેનત તો કરવી જ પડે છે. જોઓનું કેટલું અઘરું થઈ ગયું છે આજકાલનું ભણતર
હા એ તો સાચું કહ્યું તમે આજકાલનું ભણતર તો કેટલું અઘરું થઈ ગયું છે એટલે આપણને પણ સાથે સાથે મહેનત કરવા પડે એમને ભણાવવા પડે અને શિક્ષણનું તો આપણે જોઈ શકીએ છીએ કે જીવનમાં કે સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્વનું છે.
બિલકુલ સાચું કહો છો તમે કેટલું અ જરૂરી છે બધી રીતે આજકાલ આપણે નાનપણથી જ બાળકોને અ કયા ફિલ્િલ્ડમાં જવાનું એમનું શું ઇન્ટરેસ્ટ છે એમને કેવી રીતે ભણતર આપવું એમને ભવિષ્ય આગળ મોટા થઈને એમને ક કયું પ્રોફેશન એમના માટે ચૂનવો છે કયો વિકલ્પ એમને લેવો છે એ બધું જ આપણે પહેલાથી જ એની ભૂમિકા આપણે તૈયાર કરી દેતા હોઈએ છ છે કે જયારે બા બાળક આઠમા ધોરણમાં કે દસમા ધોરણમાં આવે છે ત્યારે આપણે એને કેવી રીતે આગળ ના જીવનમાં એને કયા ફિલ્ડમાં જવાનું છે, એનું શું ઇન્ટરેસ્ટ છે, તો એ પ્રમાણે આપણે એને ભણતર આપવાનું શરૂ કરી દઈએ છે.
હા એ તો એકદમ સાચું કહ્યું તમે કે ભાઈ આગે વધીને આગળ વધીને શું લાઈનમાં જવું જે શું કરવું છે. તો એ માટે આપણે હવેથી જ તૈયારી કરવી પડે છે અને આપણનું પણ યોગદાન આપવું પડે છે અને સાથે સાથે મહેનત કરવા પડે અને આપણે જોઈ શકીએ છએ કે શિક્ષણ ખાલી નોકરી જ નહી પરંતુ આપણની વિચાર શિક્ષણ અને સમજ પણ કેટલી વિકસે છે તો એ માટે પણ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો અને આપણને આજકાલનું ભણતર કેટલું અઘરું થઈ ગયું છે પહેલાં તો અ ઠીક છે પહેલાંનું ભણતર પણ બહુ જ પ્રભાવશાળી હતો પણ હવે જેમ જેમ સમય જઈ રહ્યો છે. તેમ તેમ તેમ તેમ તો ભણતર બહુ જ આગળ એનો તો બહુ જ મતલબ એ વધી રહ્યો છે ટફનેસ લેવલ બહુ જ વધી રહ્યો છે કેમ કે બધા ક્ષેત્રમાં કોમ્પિટિશન એટલો વધારે થઈ ગયો છે. કે જેના લીધે બાળકોને આજે બહુ જ ભણવામાં મહેનત કરવી પડે છે.
હા આજે આપણે જોઈ શકીએ છીએ કે ભણવામાં પણ કેટલો કોમ્પિટિશન આગળ વધી ગયો છે એટલે આપને મહેનત ખુબ કરવી પડે અને એજ્યુકેશન તો કેટલું આગળ વધી ગયું છે આપણે જોઈ શકીએ છએ કે આ ડિજિટલ એજ્યુકેશન પણ આવી લોકો ઓનલાઈન હવે અભ્યાસ કરી રહ્યા છે અને ઓનલાઈન ક્લાસીસ પણ આપવામાં આવે છે તો એમાં પણ કેટલું આગળ વધી ગયું છે તો એ એ પણ આપણે જોઈ શકીએ છ કે હવે એમાં પણ શિક્ષણ શિક્ષ શિક્ષણ કેટલું અગડી વધી ગયું છે.
બિલકુલ સાચું કવ છો હવે તો કેટલા બધા એવા વિકલ્પો પણ આવી ગયા છે કે જેનાથી છોકરાને આપણને જે પણ ભણતરની જાણકારી આપવી જોઈએ એના બધા જ આપણને ઓનલાઈન બધા કોર્સો ઉપલબ્ધ થઈ જાય છે આપણે ઘરે બેઠા બેઠા એને ટ્યુશન કરાવી શકીએ છીએ પછી જે જેમ કે નીટની તૈયારી કરે છે આ મોટો મોટો જે પણ અ અ જે પણ આપ
પણ હા મોટી એક્ઝામો આપવાની હોય એ પણ એ ઓનલાઈન કરી શકાય
ઓનલાઈન કરી શકે છે આપણે જે પણ કોર્સમાં એને ઇન્ટરેસ્ટ હોય કે નીટ ની તૈયારી કરતો હોય કે કોઈ પણ બીજા કેટની તૈયારી કરે એ બધ
હ યુપીએસએ કે એડમિટ કેટલી
હા પેલા થી જ તૈયારી કરી શકી છે જો અમારા પાસે એક ઉદાહરણ છે કે અમારા જાણમાં એક અ ભાઈ હતા એમને સૌથી પહેલા જયારે દસમા ધોરણમાં એમને ગવર્મેન્ટ સ્કૂલથી જ ભણતર પૂરું કર્યું હતું પછી ત્યારે પણ એ ભણવામાં આમ તો એસી ટકા ને એવા બધા લાવતા હતા તો અ એ એવું કેહેતા હતા કે અ મારે આ એમને એન્જિનિયરિંગ ફિલ્ડ પહેલા ચૂન્યું હતું પછી એન્જિનિયરિંગ ફિલ્ડ માંથી એમને કઈક નહી ગમ્યું એક વરસ એમાં કાઢ્યું તો પછી એમને સમજ નહી હોય તો ફરીથી એમને એમનો વિકલ્પ બદલીને અને આર્ટસ વિષ લીધો પછી આર્ટસ વિષમાં એમને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને અને પછી આર એસની તૈયારી કરી અ એને બધા લોકોએ એમને બહુ જ એમના રોકવાની કોશિશ કરી પણ એમને ધીરે ધીરે ધીરે ધૈર્ય રાખ્યો અને એક જ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એ એ મતલબ બરાબર એ એના પાછળ જ મહેનત કરી અ બહુ વખત એમને અસફળતાનો પણ અ અનુભવ થયો પણ ધીરે ધીરે જેમ જેમ એ એમની લક્ષ્ય પ્રત્યે એટલા ચિત હતા કે એમને અંતમાં એમને આર એસમાં ચુનાવ થયો અને આ વર્ષે જ એમને આર એસ ના સારા પદ ઉપર પણ નોકરી મળી ગઈ છે સરકારી તો પછી જો એવું છે કે બાળક પહેલાથી જ એનું માઈન્ડ સેટ હોય કે એને કઈ ફિલ્ડમાં જવાનું અને મહેનત કરવામાં જો એ પાછળ નહીં થાય એ તો એ જરૂરથી જરૂર એક વખત આપણા જીવનમાં કામયાબ થાય જ છે.
સાચી વાત મહેનત કરવાથી જીવનમાં આપણે કામયાબ થઈ શકીી અને મહેનત બાળકો પહેલાથી મહેનત કરતા હોય છે જે જેમ કે તમે ઉદાહરણ આપ્યું એ પણ આવા પણ આપણે કેટલા બધા લોકો આપણને જોવા મળે છે જે પેલા એક કોઈક બીજી ફિલ્ડ પછી ફિલ્ડ ચેન્જ કરી દે એમને લાગે કે ના આ ફિલ્ડ મારા માટે સારી નથી હું આમાં આગળ વધી શકીશ તો એવા પણ ઘણા હોય જે ફિલ્ડ ચેન્જ કર્યા બાદ એકદમ જ લાઈફ એમની ચેન્જ થઈ જાય છે અને ખુબ આગળ વધી જાય છે પણ આમાં લોકો કોઈ એમને બહુ ટોકવાની કોશિશ કરે પણ એ આપણનું એક આ માઇન્ડસેટ થઈ જાય કે ના આ ફિલ્ડ આપણા માટે બેસ્ટ છે અને આપણે આમાં આગળ વધી શકશે તો એ આપને આવું કરવું જોઈએ કે એ જ ફિલ્ડમાં આપણને આગળ વધતા રહેવું જોઈએ
બિલકુલ સાચું કહું છો તમે અ અને જો ને બા જેવી રીતે બાળકને ભણવા માટે માહોલ જોઈએ છે એવી રી એવી જ રીતે એને અ બધી રીતે એનો વિકાસ કરવા માટે જો જે મા બાપ હોય છે એમને પણ એવો માહોલ એને આપવો પડે છે જયારે એ લાયબ્રેરીમાં વાંચવા જાય કે એના શિક્ષણ પ્રત્યે એને આગળ કયા કયા નયા બીજા એક્ઝામ્સ ફાઇટ કરવા છે એના વિશે માહિતી લેવી એના વિશે એના સબ્જેક્ટ પ્રમાણે એને ભણવું આ બધી જ બધા જ એક રીતસરથી આ બધું કાર્ય છે ને રીતસરથી થાય છે એવું નથી કે કે એને વિચાર્યું અને થઈ ગયું તો એના માટે બધું એક પ્લાનિંગ હોય છે એક પ્લાનિંગ થી એ કામ કરે તો એ જરૂર થી એના લક્ષ્યમાં મતલબ કામયાબ થાય છે અને એ સારો ભણતર પ્રાપ્ત કરીને એક સારો પદ કે જોબ લઈ શકે છે
હા એકદમ બરાબર કીધું કેમ આપણે એના આગળ વધી શકીએ છીએ જો આપણે સારી રીતે આપણા બાળકો ભણતર કરશે અને એ જે હવે જે પણ છે એનીમાં ખૂબ મહેનત કરે તો એ આગળ વધવા મતો એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભણતર બહુ મહત્વનું છે છે એ આપણને કેટલું બધું જ્ઞાન આપે છે અને આપણે એ જીવનમાં ક્યાંય પણ નહીં અટકી શકે ભણેલો ઇન્સાન જીવનમાં આગળ જ વધે છે એ ક્યારેય કોઈ પણ મુશ્કેલીમાં અટકી ન શકાય અને એને ક્યારે પણ કોઈ દિકકત નહી આવે
બિલકુલ સાચું કહો છો તમે કોઈ કોઈ વખત એવું પણ હોય છે કે બાળક વધારે પડતા આ ભણતરના પ્રેશર થી એ બહુ જ કંટાળી જાય છે કારણ કે બહુ જ કોમ્પિટિશન તમને બી ખબર છે કે બહુ જ વધી ગું છે તો એના કારણે બહુ બધી નુકસાન પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે એને તો પણ એ જો આપણને પણ એને હિંમત બાવવી જોઈએ અને સમય સમય પર એના મૂડ ચેન્જ કરીને અને ભણતર ના સાથે સાથે થોડું બીજી બધી એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ કરવું જોઈએ તો શું છે કે એનો સારો અ સંતુલિત તરીકેથી એ જીવન જીવે તો પણ એ આગળ વધી શકે છે તો એના માટે બાળકો સાથે આપણને પણ પ્રયાસરત તો રહેવું જ પડે છે
કરવા જો કરવા જ પડે છે બાળકો જોડે જોડે અને એમને જે પણ જરૂરત હોય એ આપી દે આપીને આપવા પડે છે આપણને અને પછી જેમ તમે કીધું કે એ એમને અલગ અલગ એ હો એમાં પણ ઇન્ટરેસ્ટ લેવું જોઈએ અને કરવા આપવું જોઈએ તો એ પણ બ જરૂરી ન છે કે ભણવા પોતાની સ્કલ પણ વધારવી જોઈએ એનાથી લફમાં એની સ્કલ પણ અને ભણવામાં પણ આગળ વધશે તો એ બહુ જ જરૂરી છે ભણવા સાથે સાથે સ્કલ પણ સ્કિલમાં પણ આગળ વધવું જરૂરી છે
બિલકુલ સાચું કહો છો તમે જો બાળકોને સમય સમય પર એમના ભ ભણતરમાં કેવી રીતે હવે આજના જમાનામાં કેવી રીતે એમને બદલાવ લાવો છે કેવી રીતે સ્ટ્રેટર્જીસ ચેન્જ કરવી છે એ બધાના માટે ડિસિઝન લેવા માટે એના સાથે આપણને પણ એને સહયોગ કરવો જોઈએ અને ભણવા જ્યારે બાળક પણના જ્યારે બાળકને ભણવાનો સમય હોય છે ત્યારે એને એ ધ્યાન ભટકાાવવા વાળા કોઈ પણ જે હોય અલગ અલગ જો સોશિયલ મીડિયા ઇન્ટરનેટ આ બધાના વધારે પડતા ઉપયોગને પણ આપણને રોકવો જોઈએ તો જ એ એના જીવનમાં ભણતરમાં આગળ વધી શકે છે
એકદમ સાચી વાત કરી કેટલી બધી વા માહિતી મળી ગઈ તમારી જોડે વાત કરીને
ચાલો તો ફરી મળીએય જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ